હલો. ક્યાં છો કેવલ? હે. હલો. હલ્લો.
ફરિ બોલ.
ક્યાં છો મારા ભાઈ?
હાલ હારે બેઠો તું ક્યા છો? ક્યાં ન હું સ્કૂલ આવ્યો હતો તો પ્રાર્થના ચાલુ થઇ તો બાર બેઠા. એ કોણ કોણ છો. હું, પાર્થ ને બધા નીકુલ ને બેઠા છે. હ હમ્મ બસ જોય બારે બેઠો શોથી ઉઠે. એવું એ કામેય નથી ગયો. ના ના. હમણાં થોડી વાર પછી જવું છે. એવું છે. હમણાં તો આપડા ગામમાં બસે બહ મોડી આવે છે ને? હમ્મ મેં તારી સ્નેમ જોઈ તી.
હા.
હા સ્નેપ જોઈ ટી મેં મૂકી હતી હમણાં ત્રણ દિવસ પેલા. હ. સ્કૂલે નઇ જવું. સ્કૂલ એ આજે ચાલુ થઇ એમને. આજે સ્કૂલ નથી ચાલુ થઇ.
નવ વાગે એટલે થાય ચાલ પછી જાય નિરાત અહિયા.
અહિયા. હા. આ જ તો મોડા થી જવુંનું એમ ને.
હા હવે થોડુંક ટાઈમ પછી જાયને હજી તોઈ શારભર કોઈ હજી આયવુ જ નથી. હું હે મસ્ત વાતાવરણ માં ખુલી હવા ખાવ છું એમ.
હલો. હા. હ ત કેટલા વાગે ઉઠ્યો તો?
કાયની આજ તો હું હડા છે ઉઠો તો હડા છે ત્યાં થઈ ને નિરા ડ્રેસ ડ્રેસ પહેરીને બસ સ્ટેન્ડ ગયો તો બસ આવી ગઈ પછી અહિયાયા બગસરા આવ્યો.
કેટલા વાગે બસ આવી? સાત વાગે સાત વાગે! તો આપડે એમ હાડા પાંચની હતી તે સાત વાગ્યાની કરી દીધી ને? બો મોડી હવે ઈ જ સારુ ને યાર. તો કેટલા વાગે ઉઠયો? કાયની હું પાથો હાડાછયો ઉઠી પછી પાછથો ફોન કર્યો બસ સ્ટેન્ડે આવીને ઘરે જવુ હોય પછી હું જાઉં. પેલા છ વાગે હા નહી સાત વાગે પોણા સાતે. એક હમ હ. તો હું નાસ્તા બાસ્તા કર્યા ક
નાસ્તો તો કરી લીધો ઘરે થી ચા ને ભાખરી ખાધી એક. એ બધા પીછુ ને પાછાત સ્નેપ જોઈ જાય છે ભુખ તો લાગશે જ ને. તો ભૂખ તો લાગે જ ને.
તો ભૂખ તો લાગે જ ને. એ હું થઈ ગઈ આવું હો બાજુ. બસ હમણા ગોઠવ્યે થોડાક દિવસમાં હમણાં રજા છે સ્કૂલથી બે ત્રણ દિવસ ની પછી નીરા ત આંટો મારીએ.
તારે તો સાતમ આઠમે જ ભેગું થશેને અયા આવવાનું ગામડે.
હા સાર ના કસવાય ત
ત્યાં સિવાય તારી ભેગુંય ન થાય. ક કેમ કેવલ આપડે સોમનાથ ની એ બાજુ જઈએ ને. ગિરનાર બિરનાર ચડીએ જ એક બર. હમણાં તો એક દિવસ માટે ગિરનાર ની સીડી બંધ હતી પછી ખુલ્લી થઈ છે તો આટો મારી આવી
હલો. હા બોલ બોલ એ સોમનાથ બાજુ જવું?
હા સોમનાથ ને ગિરનાર એ બાજુ રખડીએે ને.
રખડીએ ને. હ ક્યારેક કારજકૂ હા હ એ આટો વોટો મારી.
હા.
હમ
ના છે કે નહી તમારે એ બાજુ રાજકોટ બાજુ વર્ષ છત તો કઈ આવ્યો નથી હજી જો વાદળા છે એમ તો. અમારે ત હોવા જતોર વેલો. હ
હું તાર પપ્પાને તો કામ ગયા છે ને હા.
હાર્દિક સા સા થઈ ગ ક્યાં સાઈડ રાખી અલી હા મે આ કોન્ટ્રાક્ટ રાખ્યો હતો પછી પૂરો થઇ ગયો છે કર્યા છે અમે. હ હાર્દિક ક્યાં છે? હાર્દિક તો ઘરે છે હું તોય છે હા બે વાખતા સુધી ગેમ હાટ હમ
સાહિલ નો ફોન બોન આવે છે કે ને કેવલ?
સાહિલનો હમણાં કઈ ખું એક વાર એવું થ ને હમણાં નથી આવ્યો પેલા એવું હતું એને રેવું તું કનું હતું. કમે તો દ વાત હ.
કામે એવું થય એમ ને. પછી એ તો બીજો કોક એને મળી ગયોને બગસરા નો. ઓલા ઉમંગ નઈ કઈ લોચો તો ઉમંગ નઈ ને ત્યા જવું હતું.
હા હમ ના ને જવ
હ પછી તે હું કીધું એને?
મેં તો એને કાંઈ ફોન કર્યો, ઈ એ હાથે-હાથે અહીયાં ગયો હજી ની દુકાને, હમ્મ.
પણ નામ દીધા અબાજ ભાઈ હું હમણાંયો હતો ને મળ્યો હતો એને
હ તો
તો તો મોટો માણા થઈ ગયો એમ ફોન નથી ઉપડતો ટાઈમ નથી પડતો એ ના ના જો કે તારા ગામને ઊંઘોંગને આવ્યા સાહેરને મેધ તો હું કે મારે અયા રાખેલો છે ઓલરેડી બાકી રાખી લેતો એકને
અહ આ અવાજ આ આ બાયર નું અવાજ આવે છે તને? આ બાયરનું, બાય રનું, હું વાત કરું તો બાયર નું ગાડી ઈ બધે અહીયાં તો એવું સ કે બાહિર બેઠો એટલે, તને અવાજ આવે સે પવન નો? પવન નો આવે હે.
તો એક મસ્ત ખુલ્લા વાતાવરણ મને એક નંબર પવન લઉં છું ઓક્સિજન.
ઓક્સિજન હમ્મ, ઓલા બધાય ક્યા હે? ઓલા કેવીન ને ઈ બધાય. કેવીન ને ઈ કોઈ નથી આપડી ભેગાં. તો ઈ કઈ બાજુ સ? ઈ કોને ખબર હું
ઓલા ને તો ઓળખતો જ હયશે તું?
કોને? કુણ્યાને, કુણાલ ને ઓળખશો ને હા. ઓલો રવિ કાંઈક કેતો તો કે બરવાળો નો કોક આયવો સે.
હા, એ નવો બલવાળાનો આયવો છે, ઈ દોસ્તાર છે મારો, હું ઈ કે અવિ નો ફોન મારા કે એને મેમનના હાચેજે, મજા-મજા કરે છે હું એને
હા ઈ અવિ ફોન આયવો તો ને ઈ તો ઈ કેતો કે ઈ વિડીયો કોલ હોય ઈ કે એને કે ઈ એની હારે હોય
હા.
એવી વાત ઈ કરતો તો.
વાત તો હારી નથ
એક ક્યાં નો સે ઈ? ઈ બરવાળા નો જ સે, અવિ ના ગામનો. પહેલાં ક્યા ભણતો ઈ? પેલા ભણતો કોતડા મોટા
હવે અયા માં આયવો સ.
હમ્મ-હમ્મ. તો ભેગો જ હોય હા.
બોલ-બોલ બીજું, બોલ બીજું. ઈ જ કહું હું હું હાલ હે બાકી? કાંઈ નહીં. બહારે બેઠો હું. હે? સ્નેપ જોઈ તી તારી, હમણા કેમ નથી નાયખી એમ? હમણાં કેદુંની નથી નાયખી હે, ફોન જોતો હોય.
છે સ્નેપ આવી નથી મારી સ્નેપ તો ડેલી હોય
હ તારી તુંય હોમાં બસ ને મેં કીધું હાથ વગા ની કેમ મકે છે મેં કીધું હાત વગા ની નિશાળ છેવે વાગ તો પછી, ઘણા ટાઈમ પછી આપડે આટલી વાત કરી કેમ? હા. સ્કૂલે ક્યારે જાશો?
સ્કૂલે બસ હવે આજ તો શનિવાર સે, એટલે કાંઈ નથી જવાનું વિચાર્યું.
એમ નહીં, તો? રોજ ટમ શું સ્ૂલ ન સાડા સાત ન સાડા સાત નો કો નાખો
હ ના રાત ના બધું થને સાત સાત વાગે ને ભગવાનું હોય ને રાતધ ઉપ હાડા તો ક જ જ
તો અ હ નકરતો કઈ બહ હોય ને એટલું
હા
હા જઈ શું પેલા તો ન કર હા તોગ ન ટાઈમ તો હાડા આપ હ આવતોર અંધાર હોય તાર અહ બસ સેન્ તો એના બદલે તો હાથ વેગાની થ ગ હ કરતો પેલા વેલી આવતી બ
તો હં
પ કામ ભણવાનું ભણ જ તો ભણભને ખ તો બીજું તો શું કરું બીજો તો કઈ રસ્તો છે એ જને હા
મી જોતો ક સ નહી રસતો છ આવવાની આવશે હા એ એવું છે તો ખરી વાદળા પદળ ામ કાલે તો આવો હતો અમારે યા જવુંવ ચારજુ એવું તો હો પણ આવ હ છાટ છે હમ છા હ
શું કરે બધાને શું કર્યું બધા અ જ સન બધ મોજ હ ગાંધી સ્ૂલે જાય છેનેમ પછ ફ કર
તમને પછી ફોન કરો હવે નિનીરાતે
હા તો વાંધો ને ાર એ વાંધો ન